કેમ છો આયુષભાઈ
મજામાં ભાઈ અમન ભાઈ શું સમાચાર
અરે હા યાર ઘણા દિવસ પછી સાથે વાત થઈ રહી છે ભાઈ કેમ છો
મજામાંય આજે એક સારો વિષય લઈએ પાણી પીવાનું મહત્વ ભાઈ પાણી પીવાનું બહુ મહત્વ છે ભાઈ આજે આ ટોપિક પર વાત કરીએ ભાઈ પાણી પીવાનું મહત્વ
ભાઈ બઉ બહુ જ સરસ વિષય છે આ તો ભાઈ ખાસ કરીને આ ગરમીમાં તો પાણી ખુબ જ જરૂરી હોય છે ભાઈ એટલી ગરમી પડે છે ને તમને શું બતાવો ભાઈ બઉ ગરમી પડે છે
સાચું ભાઈ આ માટે ડોક્ટર પણ કહે છે કે દિવસમાં પૂરતું પાણી પીવું જોઈએ
પાણી ને થાય થાય એ બતાવે છે
હા હા સ્વસ્થ પાણી પીવું જોઈએ હા એ તો સર સારું કીધું તમે લોકો દિવસ નો કેટલા વખત તમે દિવસમાં કેટલા પાણી પીવો છો ભાઈ
ભાઈ હું લગભગ તીન થી ચાર લીટર પાણી પી પીવાનો પ્રયત્ન કરું છું ભાઈ સવા રે થોડું પી લું છું એક બે લીટર બપોરે પીવું છું એક બે લીટર અને રાત્રે એક લીટર કરીને લગભગ ચાર થી તીન લીટર તીન થી ચાર લીટર થઈ જાય છે ભાઈ મને રોજ ના
તો સારું છે ભાઈ તીન થી ચાર લીટર તો ભાઈ બહુ સારું હું પણ તીન લીટર જેટલું પીવું છું પણ ક્યારેક ભૂલી જાઉં છું ભાઈ કામમાં વ્યસ્ત રહું ન તો ભૂલી જાવ ક્યારેક પાણી પીવાનું
ભાઈ મારી સાથે પણ એવું જ થાય છે ભાઈ હું પણ જયારે કામ આવી જાય જયારે વ્યસ્ત થઇ જાઉં ને અરે પાણી પીવાનું યાજ નહી રે યાદ જ નહી રહે ભાઈ
હમ્મ પણ શરીર માટે તો પાણી ખૂબ જરૂરી છે ભાઈ આપણા શરીરમાં મોટા ભાગનો ભાગ પાણીથી બનેલો છે ભાઈ આપણા શરીરમાં આપણેે જા જાણકારી આપણેે આપ્યો છે. સત્તર પ્રયોગ રહીએ આપણા શરીરમાં એટલે આપણેે પાણી તો ભાઈ પીવું જ જોઈએ પાણી થી જ આપણુ શરીર ભાઈ સ્વાસ્થ્યનુ સહી રહેશે
હા અને પાણી શરીરનું તાપમાન પણ નિયંત્રણ રાખે છે ભાઈ શમી શરીરને જેટલા તાપમા માન જોઈએ એટલા જ રાખે છે, એટલા માટે પાણી તો વધારે પીવું જ જોઈએ ભાઈ
હમ એ તો સારું કીધું ભાઈ જો પૂરતું પાણી ના પીવા પીવાય તો શું થાય તમને ખબર છે કે
હા ભાઈ હું એકવાર ડોક્ટર પાસે ગયો હતો તો એ કીધા હતા કે ડી હાડ્રેશન થઈ શકે ચક્કર પાણીની થયુ તો ચક્કર પણ આવી જાય, થાક લાગે છે, અને માથું પણ દુખાય, પડે છે તો એનો બોવ ફાયદા નથી છે પાણુ પાણી પીવા થી બોવ ફાયદા થઈ જાય છે.
હમ હા તો સારું ભાઈ ગયા મહિને મારા કાકાને હાઈડ્રેશન થઈ ગયું હતું ભાઈ મારા માસી માસીને ક્યા મહિને મારા માસી ને હા થઈ ગયુ હતુ ભાઈ એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા એમ કે થોડું એજટ હે એજટ થઈ ગયું છે. એટલે એને તો ધ્યાન ની રહે પા થી કે ભાઈ પાણી પીવાનું પાણી પીવાનું ખૂબ પણ પાણી પીવા એમને ભાઈ એક દિન અચાનકથી ચક કર આવી ગયો અને બાથરૂમમાં પડી ગયો તો અમે લોકો ભાઈ હોસ્પિટલમાં લઈ ગયા ડોક્ટરને દેખાય તો ડોક્ટર કીધું ડોક્ટર કીધા કે ભાઈ શું યાર તમને લોકો તો એને પાણી જ નથી પીડાવતા એમના શરીરમાં પાણી જ નથી તમને લોકો શું ધ્યાન આપ્યા કરે તો એમને પૂરા ડીહાઈડ્રેશન એમ પૂરી બોડી ડડીહાઈડ્રેશન થઈ ગય કેટલાક બોડીમાં જરૂરત છે એટલુ પાણી એમને મળતા જ નથી તો એ એમ કેવી રીતે ચાલીરે એનુ શરીર કેવી રીતે સ્વાસ્થ્ય સારું રહે એટલેને ડોક્ટર ડોક્ટર તેઓ ભાઈ એમને પેલા જ તો પાણી પાણી ચડાવવું પડશે તો ડોક્ટરે કહે પેલે પાણી ચડાવયું ગ્લુકોઝ ચડાવયું એટલે પાણી તો પીવું જોઈએ નહી તો આપડુ શરીર પરુ થાકી જાય ને એકદમ કમજોરી લાગે શરીરથી
ઓ શું વાત કરે છે અમન એટલે પાણીની કમી ને હળાવ હળાવસીથી લેવાની ની જોયે ભાઈને તો થોડુંક સિરિયસ લેવું પડશે ભાઈ કે નહી ભાઈ પાણી પીવું તો પીવું જ છે, ભલે થોડુંક કામમાં વ્યસ્ત થઈ જાય પણ પાણી પીવાનું તો યાદ રાખ હોવું પડશે ભાઈ
એટલું તો ભાઈ બો સારી વાત કીધી ભાઈ ધ્યાન તો રાખવું જોઈએ કે આપણે ભાઈ તો કામ તો કરીએ છે, પણ સાથે આપડે પાણી કારણ કે આપડો શ્વાસ શ્રવા તો શરીર તો ભયભીત રહેવું જોઈએ ને એટલે ભાઈ આપડે પ કામ તો કરે છે, ભાઈ આપડે તમે તમે.
ખાસ કરીને તો ભાઈ હા કામ તો આ બધું તો કામ તો જરૂરી છે અમન ભાઈ પણ ખાસ કરીને ને ભાઈ ઉનાળામાં તો વધારે ધ્યાન રાખવું જોઈએ ભાઈ ઉનાળમાં બો ગરમી પડે છે ભાઈ અને પાણીને બહુ કમી થઈ જાય છે વાયુનાળામાં તો
હમ જીમમાં જનાર લોકો માટે પણ પાણી ખુબ મહત્વપૂર્ણ હોય છે ભાઈ એટલે મારું ટ્રેનર પણ કે છે હું જેમ જાઉં છું તો કે ભાઈ કે તમને જીમમાં આવવાથી પેલા પાણી પીવ અને જીમ કરીને પછી પાણી પીવું બીચમાં નહી પાણી પીવાનું કેમકે તમે બીચમાં તમને હાર્ડ એક્સરસાઇઝ કરવું કરશો તો તમને ક્યારેક પણ એ બહાર આવી શકે એટલે તમને પેલા પીઓ ને પછી પીયો નીચમાં નથી પીયો તેવા તમને તો બહ કામ કરે છે એટલે ભાઈ ધ્યાન રાખવાનું જીમમાં જવાનું
હા કસરત દરમિયાન તો પાણી નહી પીવું જોઈએ ભાઈ ક શરીર માંથી પાણી બહાર નીકળી જ છેર કસરત કરતા કરતા આપણેે વધારે પાણી પી લઈ છીએ ને તો પેટમાંથી પાણી બહાર નીકળી જાય છે એટલા માટે તારો જીમ ટ્રેનર પણ બોલે છે કે ભાઈ કસરત ની દરમિયાન પાણી નહી પીવાનું આ તો પેલા પી લેવાનું તો પછી પીવાનું કસરત ની વાત
હા એટલે વર્કઆઉટ પેલા અને પછી પાણી પીવું જોઈએ હમ
હમ મારા ટ્રેનર પણ આજે સલાહ આપે છે ભાઈ કે પાણી પેલા વર્કઆઉટ પેલા તો વર્કઆઉટ ન પછી પીવાનું આવ્યું છે બી
હા પાડી પાણી પાાચીન કિયા માટે પણ મદદરૂપ છે ને ભાઈ
સાચું સાચું વાત છે ભાઈ ઘણા લોકો કબજી કબ કબ થી ફરિયાદ કરે છે પેટ બગડી ગયો છે આ બધા લોકો ડોક્ટર પાસે જાય છે તેને એક જ ર એક રીઝન થાય છે ભ કે ભાઈ પાણું તમને ઓછું પીયું છે
હમ પાણી પીવાથી ત્વાચ પણ શરીર સારી રહે છે ને તો ચા
હા ભાઈ સ્કી હા ભાઈ સ્કીન હાાઈડ્રેટ રહે છે ચરા પણ ચમક આવે છે કઈ કોઈ રોગ નહી થાય છે સ્વસ્થ રહે છે શરીર બહ બહુ ફાયદો છે ઘણો ફાયદો છે પાણી પીવાથી
હમ ઘણા લોકોલું લોના પણ પાણી વધારે પીવાનું કહે છે
હા ભાઈ પાણી પીવા ગ્લોઈંગ સ્કીિન થાય છે ને ભાઈ તમે લોકો ઠંડુ પાણીી પસંદ કરો છો કે સામાન્ય પાણી
ભાઈ હું તો સામાન્ય પાણી વધારે પીવું પસંદ કરું છું ભાઈ કંદું બંદું પાણી મુૂલ
હા હું પણ બઉુ ઠંડુ પાણું ક્યારે ગળા માટે સારું નથી ખફ થઈ જાય છે બધું પ્રોબ્લેમ થાય છે
હમ
ઠંડા પાણી પીવાથી ગળામાં
હા કાલે હું રાત્રિ ભાઈ ઠંડા પાણી પી હ પી જા અ્યારે મારોું ગ તો નર્મલ પાણી છે ધન્યવાદ એ
તું તો કે તું તો કાલ રાત્રે ઠંડી પાડીવી પીયો છેને ઘણા લોકો તો ઓછું પ સોફ્ટ ડ્રિંક કોઈ કઈ પણ થાય સોફ ડ્રકની વાત કરું છું, ભાઈ હું પણ જોઉં છું ઘણા લોકોને
હમ્મ એ ખરાબ વાત જ છે ભાઈ. પાણી નો કોઈ વિકલ્પ નથી પાણી એટલે પાણી ઉવાનું આપડે એમ છે, કે ભાઈ જુસ ત કરી શ પાણી પીવું તો તમને કઈક ફલ ફ્રટમાં ફલ ફ્રૂટ ખાઈ લીધો ફલ ફ્રૂટ ફાયદો વાો ફ્રૂટ લઈ જુસ બનાવીને એ થોડ ફાયદો કરશે પણ તમને હા, એનું સોફ્ટ ડ્રિંક પીશું તો એ તમારા શરીર ને બગાડશે એને કઈ- ફાયદો નથી આપશે, તમને
સાચી વાત હું પણ એગ્રી કરું છું, ભાઈ આ વાત પર તો સવારે ઉઠીને પાણી પીવાનું આદત પણ ખુબ સારી છે, ભાઈ સવારે પણ પાણી પીવાનું જીવ ઉઠીને ભાઈ
હા, મારા પપ્પા એ રોજ સવારે બે ગ્લાસ પાણી પીવે છે ભાઈ સવારે ઉઠી લે હું પણ એ ક્લાસ આવી ચાલુ કરું છું, હું પણ છેલ્લા ત્રણ ચાર દિવસ થી વાલું સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી પીવું છે. એનાથી કઈ મારું હાઈ ત શરીરમાં પેટ બહુ સારું રહે
પાણી પાણી તો કિડની માટે પણ ખૂબ જરૂરી છે, ને ભાઈ અમન?
ખૂબ જ જરૂરી છે ભાઈ હા તે શરીર માંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે ભાઈ.
ઓછું પાણી પીવાથી કિડની સ્ટોન સોન ખદાય શકે છે ભ સ્ટોન થઈ ગયું છે, કિડની માં ઓપરેશન વાનું છે તો એટલા માટે ઓછું પાણી તો નહી પીવાનું ભાઈ પાણીને પણ અ સંતુલનમાં પીવું જોઈએ ભાઈ,
હા, એમ નહી કે ભાઈ તમને જેટલા પી શકો એટલું પીવું એમ નઈ કે ભાઈ એકદમ ઘણા પાણી પી લે તો એકદમ એ ભાઈ છે સાત લીટર દિવસમાં પી દીધું તો ક્યાં તમને બાર બાર વોશરૂમમાં જાય ટોયલેટ કરવું જઈએ, એટલું પાણી ન રોજ ડલી બેલેન્સ માં તન ચારન ચાર રીટ
કોલેજ પણ વિદ્યાર્થીઓ પાણીની બોટલ સાથે રાખવું જોઈએ, સ્કૂલમાં કોલેજમાં બધા વિદ્યાર્થીઓને બાળ રાખવું જોઈએ, ભ
હમ્મ હ તો હંમેશા બોટલ લઈને જાઉં છું ભાઈ.
મોબાઈલમાં રિમાઈન્ડર મૂકી શકાય છે? કે દર કલાકે પાણી પીવાનું ક્યાં ભાઈ, એક કલાક થઈ ગયું પાણી પીલું બે કલાક થઈ ગયું પાણી પીલું
હા, તો સારો આઈડિયા છે ભાઈ
તમે લોકો ના નારિયેળ પાણી પીઓ છો? નારિયેળ પાણી
હા દાડામાં ઘણા વા
પાણી પણ શરીરને હાઈડ્રેટ રાખે છે, ને ભાઈ?
હમ્મ ળમાં પણ પાણી પી પાણી હોય છે નહી, ફળોમાં પણ પાણી હોય છે ભાઈ
હા, તરબૂજ કાકડી સંતરા જેવા ફળોમાં પાણીનુ પ્રમાણ વધારે હોય છે, ભાઈ આ બધા ફળ ખાવું જોઈએ ભાઈ ઉનાળામાં
હમ એટલે ઉનાળા માં ફળો ખાવા જોઈએ તો સારું છે સાચું કીધું પાણી બચાવવાનું પણ એટલું જ મહત્વનું છે ભાઈ
હા ભાઈ ઘણા વિસ્તારોમાં તો પાણી ની તંગી હોય છે ભાઈ કેટલા દિવસથી પાણી નહી આવે છે
હમ તેથી પાણીઓ વગાડ ના કરવું જોઈએ
દાંત સાફ કરતી વખતે નળ ચાલુ ના રાખવું જોઈએ અને જરૂરત વગર પાણી વહાળવાનું નહી વરસાદની પાણી નો સંગ્રહ પણ કરવો જોઈએ
હમ બિલકુલ બિલકુલ તે ભવિષ્ય માટે ફાયદોકારક છે ને ભાઈ નહી તો આજે હું આપડે પાણી વગાડશે તો કાલે જઈને આપડ ભવિષ્યનું કોઈકને પાણી જ નથી મળશે
બિલકુલ ભાઈ સાચી વાત છે આજે પાણી નું મહત્વ સમજ્યું ત્યારે કાલે કુ થઈ શકે ભાઈ
હા પાણી વગર જીવન